હેલો કઈ નઈ આ બેહ બહાર બેસી રહેલા છે તમે શું કરો છો
હા કઈ નહી અ પણ બે બેસી રિયેલા હા જમાનું ખાધું કે ની
તમે જમી લીધુ કે ની
હા મે પણ જમી લીધા શું બનાવેલુ જમા મા
શુ બનાવેલુ
અમારે
ઓહો સાર
તમારે રહેવાનું
અમાર રહેવાનું ખેરગામ.
ખેરગામ.
તમારે ક્યાં રેવાનું?
અમારે વલસાડ.
આ હા તો તમા ઓહો તમારું ઘર કા? વલસાડમાં? વલસાડમાં ઘર કાં કઈ બાજુ?
વલસાળ
હ તેવું કે અમે દસમાની પરીક્ષા આપીને, હવે બોર્ડની પરીક્ષા પતી ગેય છે આગળ અમે એન્જીર બનવા માંગીયે છે. એવું તમે શું તમે શું કરો છ
અમે બીકોમ કરીએ છીએ.
ઓહો, આગળ શું કરવાના છીએ?
અમે આગળ અમે વિચારશું એતો તમારા ગામમાં પ્રોગ્રામ ના બધું ઉજવામાં
હા અમારે ગા અમારે ગામમાં નવરાત્રી પછી ગણેશ ચતુર્થી ને બધું બો બધું ઉજામાં આવે. તમારા ગામમાં ઉજા આવે કેની?
હા અમારા ગામમાં ભી ઉજવવામાં આવે ને નવરાત્રી ને બધું જ
કેવી મજા એ મજા આવે કે તો ઓહો અહ અમારે ગામમાં બો ઘણી વસ્તુ છે કેરી છે જમરૂખ છે, જાંબુ છે તમારા ગામમાં શું શું છે?
મારા ગામમાં એવું બધું છ છે. હમણાં કેરી નો કેરી લાગેલી છે, ઘણી બધી લાગેલી છે. તોતાપુરી, હાભુસ ને
હા તો મને આપવોની અમે ભી ખયે
હા આવુંને એક દિવસે
હા
ત મારું તમારી બાજુ આંબલીને એવું લાગે કે ની?
મલી આંબલી નદી બાજુ પછી બોઉ ઘણી જગ્યા આમલી લાગતી છે. તમે ખાવાનું તો કેજો અમે તમને લઈ મોકલાવશું
હા તમારી કાલેય બોર્ડની પરીક્ષા પયતી
હા અમારી કાલે બોર્ડની પરીક્ષા પતી છે
જવા માંગુ છું
હમણા હવે અમે દ્વારકા જવાનું પ્લેનિંગ કરતા છે તો તમે આવવા માંગો છો
હા કઈ તારીખ
હા હવે પૈસા આવી જાય એટલે અમે દ્વારકાનો જવાનો પ્લાન થઈ જશે
હા
સાયદથી તો એપ્રિલમાં જશું
હા
હા તમે આવા માંગો છો હા ચાલો ને તો તમે દસેક હજાર રૂપ રૂપિયા ભેગા કરી મૂકજો, તો આપડે દ્વારકા જવાનું થઈ જશે.
હા, અમારે મંદિરે બી પ્રોગ્રામ ને બધા કરવામાં આવે છે.
હા, તો અમે એ આવશું કે.
રાસ ગરબા ને બધું એ બધું કરવામાં આવે છે. તો તમે આવશો. આવજો.
હા, અમે આવશું. તમે બી અમારા મંદિર માં આવજો અમારે મંદિર માં બી બહુ ઘણો પ્રોગ્રામ છે. આજે, ગુડી પડવા ના દિવસે એ. તમે કયા ગયાં. અવાજ નથી. અમારી ગાડી અમારી પાસે એક્ટીવા, સ્પ્લેન્ડર ગાડી છે. તમારી પર કઈ ગાડી છે.
તમે સ્કૂલ, વિચાર શું કરો છો. હ,
હવે સ્કૂલ સાથે કઈ નઈ સ્કૂલ જાય એસ ભણવા. કઈ નથી.
તમારા ઘરમાં કોણ, કોણ, છે.
અમારી ઘર માં બઉ ઘણા જશે મમ્મી પપ્પા ભાઈ બેન બધા છે. તમારા ઘરમાં કોણ કોણ છે. અમારે એક ભાઈ છે. છે. તે ટ્વેલ્થ ની પરીક્ષા આપી છે. હવે હવે કમ્પ્યુટર કરવા માગે છી. તે
હા, મેં પણ કમ્પ્પૂટર કરેલું ત્રીપલ સી કરેલું હતું. ત્રણ મહિના કોષ આવે છે. હા
ક્યાં, જાવ છો હવે
અમે બીકોમ, કરીએ છીએ.
હા
તો હવે બીકોમ નું બીજું વર્ષ. થી હિસાબે. આગળ નું વિચારીએ.
હા હા વિચારો વિચારો.
વલસાડ તિથલ માં આવો ને. તો આવજો મળલવા.
હા, આવશું આવશું ટેન્શન કા લઈ લો પછી આપડે તિથલ ના પાનેરા ના ફરવા જશુ
હા, પારનેરા એક
હા સ્થળ નથી મંદિર છે મંદિર, મંદિર માં દર્શન કરું તા, બ ઘણા બધા પગથીયા શે ને એવું એ આપણે જ સું. ને તિથલ માં નાવા જશું.
હા અ ને વલસાડમાં વલસાડમાં ખાવાનું કઈ જગ્યા હા રું બને?
હા તહી ખાવાનું બો મસ્ત મલતું છે, પાઉભાજી વડાપાવ બધું બઉ બધું છે, એટલે આપડે ખાવા જઈશું હ.
હા.
હા.
તો ત તમે કે દિવસે અમારા વલસાડમાં.
શું.
અમે પાંચ તારીખે આવજો.
હા પાકુ તમે બી આવજો હા.
હા અને તમારે ફડિયામાં બધા જ તહેવાર ઉજવવામાં આવે છે.
હા બધા જ તમે આવો ને એક વાર તમને બઉ મજા આવશે.
બધા નૃત્ય કરવા ને બધું
હા તે અમારી શાળા માં કરવામાં આવે છે, આદિવાસી નૃત્ય ભી કરવામાં આવે છે. અમારી શાળામાં, અને બીજું તો અમારે ક્રિકેટ ગ્રાઉન્ડ ભી શે ત્યા અમે ર
હા હા તમે ક્રિકેટમાં શું કરો છો તમે બેટિંગ કરો કે બોલિંગ કરો કે
અમે ઓલરાઉન્ડર તમે શું કરો તમે બેટિંગ આવડે? તમને બોલિંગ આવડે કે
હા અમને બેટિંગ આવડતી છે થોડી થોડી એટલી પણ નથી આવડતી, નથી આવડતી બોલિંગ.
તમે શીખ અમારા પાસે આવજો તમને અમે સિખાવી દઈશું.
હા તમારું રહેેવાનું કા?
આમારું ખેરગામ.
હા તો ખેરગામમાં કઈ જગ્યા ગ્રાઉન્ડ છે?
ખેર ગામમાં નથી તે, અંબાજ બસલા અંબાજ ગ્રાઉન્ડ છે, તહી આપડે જશું ત.
વાપી વાથી જવાય ને?
હા વાપી બસતી જ આવ તું છે.
હમ.
નહી તો હા જશુ. ને ત્યાં બધા ફેમસ વડાપને ડાબેલીને, પછી કટલેસ ને બધું છાસ ને પી તે લસ્સી ને બધું બોસે ત હા તે બહ મસ્ત લાગે છે.
હલો છે. હલો બધું રાખેલું છે. છાશ ને બધું અનેક વાનગીઓ રાખેલું છે.
હા, હા અમે પાકું આવશું. તમે બી અમારા મંદિર માં પ્રોગ્રામ છે ને ત્યારે જો.
હા, હું રાસ ગરબાને એવું કરવામાં આવે છે. અચછા અમારે અહીયા.
અમારે અ્યાં ભી રાસગરબાને એવું કરવાના છે.
હા તમે વિઝિટ કરજો જરાક આવજો હા.
હા, બીજું કઈ તમારા ઘરના બધા શું કરે છે એને
અમારા ઘર બધા સેન્ડિંગમાં જાય ને ઘરનું કામ કરે ને બધું
હા હા તમારે પાસે કઈ, કઈ ગાડી છે?
અમારે બસ સ્પ્લેન્ડર ગાડી છે સ્પ્લેન્ડર ને ઈકો છે બીજી તો ની મલે તમારા પાસે
અમારા પાસે ફન્ડે અને એક્ટિવા છે. ને અમારે કાકા પાસે ત્રણ ટ્રેક્ટર છે. નાનલા ને એ બે ટ્રેક્ટર મોટા છે. હા હા એવું છે. તમારે.
તમે સ્થળે ને બધું પ્ર્યટન સ્થળેને બધું ફરવા જતા કે નથી.
જાય છે અમે અમારે એ સ્કૂલમાંથી આપણે પ્રવાસે લઈ ગયેલા હતા દ્વાર અને બધી બહુ જગ્યાએ લઇ ગયેલા હતા. તમે બહુ મજા કરલી હતી ને પછી તમારી શાળામાંથી તમે ગેલા કે ની પ્રવાસ.
હા, લઈ ગેલા નજીક લઈ ગેલા પાનેરા લઈ ગેલા.
હા પાનેરા તમે મજા હાલી કેતા.
હા પાનેરા બહુ મજા આવેલી.
ઓહો તા આપડે ફરી પાના હા ઓહો અમે ઈ બ ઘણી બધી જગ્યા એ ગેલા. અને તા ત્રણ નાઈટ રોકાયેલા અને જે અધુ તા બહુ મજા કરલીએ તા બધે મંદિરમાં મદ મંદિરમાં દર્શન કરલા પછી ખાન પીને ખદલુ પછી એવું બધું બો કરલું.
હા ત્યાં દ્વારકા દરિયા કિનારે રહેલો ને
હા અ દ્વારકા એક દ્વારકાની આગાડી એક નદ મોટી નદી જેવી હેલી તા નાવાનું ભી છે ને પછી બોટ ભી છે. અને દ્વારકાધીસ ના દર્શન ભી કરવા મળે છે ને તા બ ક્યારે બજાર વિશે અને તા બજાર માંથી દ્વારકાઘીશ નું બધું લોકેટ ને હાથમાંનું ગળાનું બધું બવ મલે છે.
હા અમારા બાજુ બી એવું મેળો ને એવું ભરાય છે હમણાં બાલચુંડી ભરાય લો
હ અમારે
બાલજોની પલસાણા
વલસાણા ને પછી બધી ઘણી બધી જગ્યા પડે છે અમે જાયા ને બવ મજા આવે તા અમે બ વ મજા કરીએ ને વસ્તી તા અમે બધું લીએ ચકડોરમાં બેસીએ ને બધી ઘણી બધી રાઈડમાં અમે બેસીએ.
હા મેં પણ ગેલા પલસાણા ગેલા
અહ અમે બાલ ચુંડી ગેલા.
હા અમે પલસાણા ગેલા
હા-હા. હા આમ ચકડોર માં ક્યાં બેસાય કેવી મજા આવે તમને
ટિકટ રૂધતી પડી.
હા અમે અમે બેસા બઉ મજા આલી તા અમને અમે તા બવ મજા કરલી તમે મજા કલી કે નઈ કલી.
માતા બાાલચંડીશવ મહાદેવ નું મંદિર છેે.
હા મહાદેવ નું હજી સે. ત્યાં બધા શ્રાદ્ધ કરવા આવે છે, બધું ઘણું બધું કરવા આવે છે એમ.
હા તમે આવશો?
પાકું આવશો ની તમે, તમને અમે બ ફરાવી છે. તમે એક વખત અમાર, એક વખત અમારે ઘરે વિઝિટ કરજો. તમને અમે ક્યાં ક્યાં ફરવાજ લઈ જાસુ તમે જ જોજો ખાલી. તમને મજા આવે ત્યારે કેજો.
હા જરૂર.
તમે ક્યારે આવશે?
અમે પાંચ તારીખે આવશું.
હા તો અમે રેડી રેશું, તમે આવજો.
હા ઓકે.
હા, તમારે